હેલો બોલો બોલો હલો
હલો જય શ્રી કૃષ્ણ
હા બોલો જય શ્રી કૃષ્ણ શુભ સંધ્યા બોલો કેમ છો હાલ ચાલ મજામાં
બસ અમ બસ એકદમ મજામાં છીએ બધું સરસ છે તમારે
બસ સારું છે
હ કેમ ઘરે બધા તમારે મજામાં છે હવ માતાજીની દયાથી લાગે બધા મજામાં જ હશે શું કહો છો બોલો તમારા જીવનમાં શું ચાલી રહ્યું છે હવે
બસ સારું ચાલી રહ્યું છે તમે બોલો
બસ અમારે જીવનમાં સારું છે આ જુઓ આ વરસાદના સિઝન માં તો આ એક તો લાઇટો પણ અમારે તો જતી રહે છે આ ગામડામાં અમારે એજ તકલીફ થાય યાર લાાઈટો જતી રે લાઈટો જાય ને એટલે
વલસાડ બરાબર
હા તમારે વ
અહીંયા તો વરસાદ માં પલળી પલળી ન હા જાય ને કેમ નઈ રાતે ત્રણ વાગે જાય એ સવારે પાંચ વાગે આવે એટલે મચ્છર કંઈડે ને મકોડા આવે ને ઉદા આવે ને એવું થાય
હા રાત્રે લાઈટો ચાલુ થાય બધે એટલે એવું થઈ જાય એટલે અમે આ ટાઈમ એટલે જ અમે હા બોલો બોલો
તો કોક માણસ પાણી પાણી લેવા ઉઠે ધડીમ દેતા અથડાય બધા
હ હા
બરાબર ને અંધારામાં દેખાય નહી ગબડી બી જાય
હા ભાઈ એવુ ઘમ દઈને અવાજ આવે ને એટલે આપણને થાય કે અરે ભાઈ કોઈક પડ્યું
કોક પડ્યું પડિયું ભાઈ આ ચોમાસામાં તો બધા કેવા પડતા હોય છે નહી ધૂબ ધૂબ ધૂબ
હા અરે હા બધા હા આમ પોતાના જોશમાન જોશમાન ચાલશે પાણીમાં કે હું ચાલી લઈશું ચાલી લઈશ પણ આમ પછી આપડે
હા
પડે
પછ ધમ બધા ને લપશે લાંબા થ જેમ માપી લે જમીન અરે આજે જ મારે આજે જ મેં માપી લીધી જમીન બચી ગઈ, બચી ગઈ હા હું હ આમ બહાર નીકળી તિ તો મેં થોડું આમ ફરી મીન્સ કે આમ ચપ્પલ પહેર્યા ને પછી આમ એક દાદરો નીચે ઉતરી તો મારો ખબર નહી. પગ લપસ કે ભરાઈ ગયો તો હું ત ત દડી ન લાંબી
કેવ કેવી કેવું મજા આઈ ગઈ તમને એવું પડવાની. કેવું લાગ્યું તું તમને વાગ્યું તું
હા વાગી તું ને એ ટાઈમેમમાં તો આમ કશું થયું ને આમ હિંમત લાગી હતી બધા જોવે એટલે હસ તો થોડું હસી લીધું હસી લીધું કે ભાઈ વાચો.
કેવું લાગે તમને
હાા ચા માણસ જોતા હોય એટલે તો કઉ છું. આમ થોડું હસી લીધું કે નઈ વાગય્યું નહી વાગય્યું હું સ્ટ્રોંગ શું કગત વધચુ ન લ હા. ઘર માં આવીને જવં ને તમે કુટર માંથી લોહી નીકળ તું તું
ઓહો હો હો એટલું બધું વાગ ગીયું એમ તો કાલે તમારી ખબર જોવા આવી હ અર્ધુંવાળન
હા આવો હવારે આખું ભરી આખું બસો બધી એસટી બસો લઈને જાય જ તો આપડે વાંધો નઇ
હ એવું છે એમને બરાબર તો કેવું નાસ્તો પાણીનું કેવું રાખીશું પછી
અરે અમારે અરે અમારે નાસ્તાની દુકાન છે સમોસા બધી
અમે સમોસા મારે મોસ્ટલી મારા પપ્પા અને મમ્મી વધારે કામ કરતા હોય એમાં સવારે્પા પ્પા બટાકા બાફી દે બટાકા બાફીને પછી તેમાં
તો બટાકાથી ગેસ ના થઈ જાય તમારે
અરે બધાથી ગેસને પણ આપડે અંદર મસાલો નનું હિંગ ભીંગ બધું નાખવાનું નહી
અહ બરાબર બરાબર તો તો સારું કેવાય ચાલો
દિવાળી ને એવું બધું બધું આવે જેનાથી પાચન જલ્દી થઈ જાય ખાવાનું હમ એટલે હછ પપ્પા બટાકા ફોલે પછી લોટ બાંધે લોટ નું બધું તૈયાર કરવાનું મમ્મી એક સાઈડ હેલ્પ કરતીર બધી નાની મોટી
બહુ સારૂ કે વાય
સવાર ચા પાણી નાસ્તો બધાને કરાવે. પછી સમોસા બનાવા માટે લોટ ને બધ તૈયાર કરે તો અમારે પેલા તો રોટલીઓ ગઠવી પડે અમારે મશીનને છે નહિ એટલે અમારે રોટલી ગઠવાની આવે તો હું ઘરે અત્યારે હું હોતી નથી તો મમ્મી પપ્પા બી વણને રાતે કરે એ લોકો પછી પપ્પા મસાલો બનાવે. મસ્ત બટાકાને એનો
બરાબર.
અને પછી રોટોલીઓ માંથી કાપીને તેના સમોસા બનાવ નાના નાના સમોસા હોય છે દસ રૂપિયા ના ત્રણ સમોસામાં આપીએ છીએ.
દસ ના ત્રણ ઓહો હો એટલા આમ સસ્તાના કહેવાય. દસ ના બે આપવાના.
સસ્તા તો છે જ ને પણ હવે અમારે ગામમાં રહીએ. છીએ પોસાતું તો નથી બટ અમે ચલાય લઈએ છીએ.
હા કઈ નય બે સમોસા વધારે ખવડાવશો તો તમને બે પૈસા વધારે આવશે.
અરે બસ તમારા જે કોની દયા છે બીજું શું કહીએ હવે. હા હું આઈશ કોઈક દિવસ આવીશ. તો તમને અમારા એનો સમોસા નો ટેસ્ટ કરાઈશ તમને ભાવશે ચોક્કસ.
કેમ નહી એવું હશે તો અમે ત્યાં ખાવા આવીઈશું.
અરે હા આવજો ને અમારે અહિયાં ધાર્મિક સ્થળ પણ મસ્ત છે હું તમને ત્યાં ફરવા લઈ જઈશ સિદ્ધિ વિનાયક ગણપતિ તીજી નું મંદિર છે મસ્ત આખું વાત્રક નદીના વાત્રક નદીના જોડે જ છે અને આખું ગણ ગણપતિ ના આકારનું મંદિર બનાવેલું છે. એમાં ચાર માળ છે. અને ચોથા માળે ગણપતિને સ્થાન આપ્યું છે.
અરે વા સરસ.
હા.
આઈશું આઈશું.
અને સિદ્ધિ વિનાયક ના જે ગણપતિ છે ને બસ એવા કોપી જ ગણપતિ અહિયાં છે એમની મૂર્તિ છે એવી અહિયાં. અને ત્યાંથી જ જ્યોત લાઈને અહિયાં પ્રગટાઈ હતી અખંડ દિવાની
અરે વા સરસ તો.
અરે ટાઈમ લઈને આવજો કોઈક દિવસ અમે અહિયાં મસ્ત ફેરવીશું મસ્ત જગ્યા અને બધ બધ ફ્લોર પર અલગ અલગ બધું અને બધા ફ્લોર પર અલગ અલગ નીચે ફર્સ્ટ ફ્લોર પર એમના જે જેમણે બનાવડાવ્યું હતું ને મંદિર એમના માં માતાની જે ઈચ્છા હતી ને એ ડહીબા એમની મૂર્તિ છે ને એવું છે. અને જગન્નાથજીની મૂર્તિ પણ છે નીચેના ફ્લોર ઉપર શિવ જી નું મંદિર છે પછી સેકન્ડ ફ્લોર પર જઈએ એટલે આખું આ આપણા ઇ ઈન્ડિયામાં અને વિદેશમાં જ્યાં પણ ગણપતિની જેવી મૂર્તિઓ છે ને એ બધી મૂર્તિઓની મૂર્તિઓ મૂકેલી છે એવી અને એમના વિશે જણાયેલું છે કે આ જગ્યા પર મીન્સ કે ઈન્ડોનેશિયામાં ગણપતિ છે આ નામ થી ઓળખાય છે એમના વિશે બધી ડિટેલ્સ છે.
બરાબર.
અર્બુદા દેવી મંદી દે આ અર્બુદા દેવી નું મંદિર પણ છે સેકન્ડ ફ્લોર પર બહુ મસ્ત છે. પછી થર્ડ ફ્લોર ખાલી છે થર્ડ ફ્લોર તો અત્યારે ખાલી છે. અજી સેજ અરે ખાસું મોટું જે તમે એ સાઈડ તો તમ જોવો એટલે ખાવા પીવાનું હોટેલનું ત્યાં અંદર ફૂડ કોટ પણ છે.
ઓહો ના હોય સાચી વાત.
હા સાચું અંદર ત્યાં ફૂડ કોર્ટ પણ આવી તે અલગ છે. નાના છોકરાઓ માટે રમવા માટે નાના મેળા ટાઈપનું આખું એ લોકોની નાની ચકડોળો બધું જ છે ત્યાં. આમ ફરવાલાયક અને ધાર્મિકસ સબંધી છે.
હા હો સારું કેવાય.
આ વરસાદ વસાદ ઓછો થાય એટલે આપડે મેં કરીએ આપડે અહિયાં ફેરવું તમને તમને પણ ખુબ આનંદ આવશે. ત્યાં એન્ટ્રી ગેટ પણ બહુ સરસ છેન. તે ગેટ પર મસ્ત મોટા હાથીની મૂર તે બનાઇને મૂકી છે. પછી થોડું હા પછી થોડા આગળ આઈએ એટલે ગણપતિ ના વાહન મુશ્કરાજ તેમની મૂર્તિ મૂકી છે. અને ત્યાંથી પિક્ચર લઈ અન પાછા આખું મંદિર છે ચાર માળનું અને બહારથી આકાર આખો ગણપતિ નો છે. અને ત્યાં બહાર થી જ ગણપતિ ના આમ આખા દર્શન થઈ જાય. આવજો તમે બતાઇસુ તમને મજા આઈ જશે તમને ફરવાની. પછી એ મુસલમાનની દરગાહ આવે ને તો એવી ઓજા રોજી દરગાહ પણ છે અમારા સોજાલીમાં ત્યાં જોડે પાત્રક નદીની પેલી બાજુ સોજા લે
હોવ બરાબર.
ત્યાં રોજા રોજી કરીન દરગાહ ય છે ત્યાં એવું કેહેવાય છે. કે ત્યાં થાંભલા જે રોજા આખી દર્ગા બનાય છે ને ખાસી મોટી મોહમ્મદ બેગડા એ બનાયેલી છે તો એ દ દરગાહમાં ખાસા બહુ બધા થાંભલા છે. મોટી દરગાહ છે. એ થાંભલા કોઈ ગણી શકતું નહી. એટલા બધા તહીં થાંભળા તમે ગણો ને તો થાંભળા ભૂલી જ જવાય.
હવ.
અને અમે ખાસું બધું અમે સ્કૂલમાંથી ગયેલા ટ્રીપ પર ત્યાં આવી રી જઈએ ને તો એ સાઈડ અમે થાંભલા ગણ ગણ્યા છે. તો થાંભલા આમ એક એક એક એક વ્યક્તિ આપણે ઉભા રાખીએન બધાને નંબર આપીને તો પણ ભૂલી જવાય કે આ થાંભલો અહિયાં તો આ રહી ગયો. આ રહી ગયો એમ કરીને. ત્યાંના થાંભલા ગણાતા જ નથી. ને ત્યાં પણ એવું ભગવાનનું વેર તેમના ભગવાનનું બધું સત છે. બહુ સરસ છે. અને વાત તહીંથી વાત્રક ન નદીનો માંરે કિનારો નજીક છે. તો તહીંથી નીચે નદીમાં ઉતરીને નદીમાં આપડે રમવા જઈ શકીએ ફરવા જઈ શકીએ ફોટો શૂટ હા ફોટો શૂટ મસ્ત થાય ત્યાં.
અચ્છા બરાબર તો તો કેમ નઈ જરૂર વિઝિટ કરીશું આપડે
હ હા ચોક્કસ ત્યાં આપડે આવજો ટાઈમ લઈને તમને અરે છે અમારે ભલે નાનું અમદાવાદ પણ જોવાલાયક ખાસું બધું છે સારું સારું
અ તો તો સારું કેવાય
સિદ્ધિ વિનાયક આવ્યો એના પછી તો ખાસું ફેમસ થઈ ગયું છે અમદાવાદ રવિવારે તો અવા જ નહી રિ િવારે છે એક બે કિલોમીટર તો લાંબી લાઈન હોય છે બહાર સુધી બહાર મેઈન ગેટ અંદર જવા માટે છે ને ત્યાંથી એક બાય કિલોમીટર કરી લઇન પાર્કિંગ ને બધું થી લઈને અને ઉપર જઈને બધી અલગ લાઈન
ઓહ બરાબર
હ એટલે ટાઈમ મળે તો આપડે
કપી છે હા હા હા હા હા કેમ ની જરૂર આવીશું
નઈ નઈ હવે હું તમારા ત્યાં આવું તો આણંદમાં તમે મને ફરવા લઈ જજો આપડણે ખાવા પીવા જઈ શું હોય
ટાઈમ ટાઈમ લઈને તમારે આવાનું આપડણે જરૂર જઈશું સાચી વાત છે અહો હા હા પાકું બોલો શું લેવાનું છે, કપડામાં
કપડા તો જોઈએ ગમે ગમેશે તો એ લઈ લઈશ
જરૂર જરૂર જરૂર સારું સારું ચલો
હા
ઓકે ચાલો આવજો
ચલો આવજો જય શ્રી કૃષ્ણ
હા જય શ્રી કૃષ્ણ